ગુરદેવ દો હતો
શું કરો છો
હા બેઠા છીએ
તાવ છે હવે તન
તાવ છે અશક્તિ લાગે છે
એમ
હમ
દવા લાવી છે
આજે રવિવાર બધું પણ
હા એ વાત હમ બરાબર બસ મારે તને પેલા ક્લબ મહેન્દ્ર નું આપણું જે ભૈયા એ હતા સાથે જ ડેસ્ટિની આપડે જઈ આ છેએ એના બા એક વાત કરવી હતી તારી પાસે ટાઈમ હોય તો વાત કરી લઈએ
હા તો ટાઈમ છે વાત કરો
આપણે સોળમાં મેમ્બરશીપ લીધી હતી
હમ
ક્લબ મહેન્દ્રણી અને એમાં સોળમાં આપણેે લીધી અ એન્ડ મો લીદી બતા લાગી ઓક્ટોબર કે ઓગસ્ટ મ
હમ.
આપડે દિવાળી પેલા પેલા દશેરા પછી ગયા તો બધા લઈ ગ દિવાળી પછી ગયા તો મને કે ડિસેમ્બરમાં ગયા
ગોવા ગેટ
ગોવા ગયા ત ત્યાં આપડ પેલા એમરલ બીચ ગયા ત એમરલ એમરલ પામ બિચ પર સરસ હતી લોકેશન બહુ મસ્ત હતું.
હમ હા હા.
ત ઘડી સોમભાઈ પણ આયાત ને અને સોમભાઈ તો ગેલો સરસ હમણાં તો પેલા દસ વરષ થઈ ગયા એ વાતને
હમ.
સ છવ્વીસ આપણે સોળમાં સત સોળમાં ગ્યાતા કે સત્તરમાં ગ સત્તરમાં ગયા ત?
હા.
જેમાં બે જગ્યા આપે આપડી ત્રણ લોકેશન છે ત્યાં ક્લબ મહેન્દ્રના
હમ.
એક તો પામ્બી એમરલ્ડ પછી બીજું હમણાં ત્રીજી નવી પ્રોપર્ટી લીધી હમણા ગોવામાં
હમ.
હમ.
ગોવામાં કાજુ લીધાતા ટેટુ પડાઈ સોહમે,
તો પડાયું તું નહી
હમ.
બસ દેખાતો છું મે વખતે સાઉથ નો હીરો જેવ દેખાતો
હ.
ચેક્સ વાળું શર્ટ નવું લીધું હતું.
હમ.
હમ બરાબર છે પછી ત્યાં ગોવામ કેલ્લા દિવસ રોકાયાત આપણેે?
આઠ પાંચ દિવસ પાંચ દિવસ કર્યો
ક જા નને
હમ
ના ના ટોટલ સાત દિવસ હતા આપણી પાસે એમાં ત્રણ દિવસ અહિયાંયા રોકાયા હતા, ત્રણ ત્રણ દિવસ ચાર દિવસ બીજે રોકાયા હતા.
વર્કા બીચ વર્કા વર્કા બીચ હમ એ જૂનું હતું, પ્રોપર્ટી જૂની હતી આ નવું હત આંગ્રે નવી -
હમ હમ.
હમણા એક નવી પ્રોપર્ટી લીધી છે એટલે ત્યા સાદ એ મ્યુઝિક સિસ્ટમ ને ડાન્સને આ રીતે બધું મજા આવીટી
ખાવાનું બહુ ખાધું હતું.
હમ
બ્રેકફાસ્ટ સાથે ડિનર ફ્રી. અ લંચ સાથે બેલું આપણે ઝોમેટો નને તો મંગાાવ દ તો સાજે લિમિટેડ આપણે ખાવાનું શું મંગાવતા હતા
એ બધું ઘણું હતું ત્યાં અલગ અલગ બધું પાણી પૂરી ગતા હતા
હમ
હવાડા
પનીર નું હતું ને મેદુ વડા હતા અનેને ઈડલી હતી ને ડઢોસા હતા ને જ્યુસ હતા ચાર પાંચ જાતના ને મિલ્ક હતું ને કોફી હતી ને કોલડ કફીિયા તન હ મશરૂમ હતું ને
પલ જાત જાત ની વસ્તુ ખા બ્રેકફાસ્ટમાં ફૂલ ડીશ ખાઈ લેતા હતા પછી
તે સ્વિમિંગ પુલ એતોું નહ ત્યા
હમ
હમ પબ્લિક પણ ખારું સારું હતું ત્યાં આગળ
હા ગોવામાં તો હોય
બીજું પછી ત્યાં ગોવા ગયા પછી આપડે કોઠ્યું કે્યા આગળ જવાનું અ ક ના જઈએ આપણેે
હમ
ના બે જ જણા કતા
ખાનામાં પેલું ઘોડા પર વસીને જવાનું જોતાાર હતું
ના કાના ને આપણેે તો ખુફરી ગયા તા
હ કોફરી
એ તો પણ આપડે ત્યાં હિમાચલ પ્રદેશમાં શિમલા ગયા તા ને ત્યારે હું જોબ પર હતો ત્યારે ત્યારે આ નતું આપડે પેલું કરેલું અ ક્લબ મહિન્દ્રા નોતું લીધું એ દસ માં ગયા હતા અગિયાર માં દસમાં અગિયારમાં શિમલા અગિયાર બારમાં ગયા હતા પણ અહિયાં આપડે એટલે ગયા ત હ હ સુ કવા અયા કના કના કના કના ગયાતા પોડિજ અઢળમાં ગ આપણેે હું ત્યાં અમદાવાદ હતો ને આસ્થા કરીએ ન કામ ચાલતું હતું ત્યારે હું ત્યાંથી ટિકિટ કરાવી દીધી ત મેં આપડે આવવા જવાની ત્યાંથી જ આપે અમદાવાદ થી જ બેઠા હતા અમદાવાદ થી સીધા ત્યાં એ રિટર્ન અમદાવાદ જયા હતા આપડે પાંડિચેરી ગયા ત્યારે પોંડીચેરી હઢણમાં ત્યાં બહુ મજા આવી સરસ હતું અરવિંદો આશ્રમનુંનુ દર્શન કરવા ત એ સરસ મસ્ત દર્શન થયા હતા પેલા હાથી કેટલો મોટો હતો ત્યાં
હમ
મંદિર હતવાથી સૂડ લાગ ત્યાંનું શું તને ગ તને ગમ્યું શું ત્યાંનું પોંડિચેરી શું ગમ્યું
આશ્રમ આશ્રમ દૂર એ બંધ હતો એ વખતે હાસમાં
હા એટલે કામ ચાલતુંતું મેન્ટેનન્સ ચાલતુંતું ઓરો વિલે જે છે, ને
હમ.
નું કામ ચાલતું હતું. રિપેરિંગ કામ ચાલતું હતું એટલે અંદર જવા ના દેતા બારથી આપણને દર્શન થયા હતા
હમ.
તે સમાધિને તો દશૅન થયાતા સમાધિ સાજે છે, એમનું એ પેલા ઝાડ નીચે હતું ને અરવિંદો ત્યાં આપણે બેઠા હતા ખાસસી વાર ભગવાનને શાંતિથી ભગવાન નામ લીધું
હમ.
અયા સર મહર્ષિ અરવિંદ બોવ વખત ઈચ્છા હતી મારે જવાની
હમ બરાબર
એટલે આમ સંતોષ થયો સમાધાન થ ત્યાંથી આપણેે પેલું અતર લેતા હતા.
હમ.
પેલું કયું કેહેવાય કસ્તુરી
હમ.
મસ્ક મસ્ક મસ્ક ઓરિજનલ મસ્ક ચારસો રૂપિયાનું આવ્યુંતું એ વખતે નાની બોટલમાં
હમ હમ.
પણ બોવ જોરદાર હતું.
બરાબર.
એ પછી આપણેે ગયા કાનામાં આપડે રોકાયા હતા ચાર દિવસ જ રોકાયા ત્યાંથી ખાસું દૂર હતું. રાજુનું એ વખતે કામ ચાલતું ત્યાં કન્સ્ટ્રક્શનનું રોડનું
હમ હમ.
આપડે એટલે એટલે રોડ પર થઈને બનતો હતો રોડ નવો આપણે સફારીમાં આપણે નતા ગયા આપણે ત્યાં ખાલી. મસ્ત હતી જે મઢુલીને પેલા અ જે હટ બનાયા હતા. રેવાનું સરસ હતું ને એમપીનુ હતું એટલે ખાવાનુંબાવાનું તયાનુ એમપી નુ ટેસ્ટ માલી રહેતો તો છોકરાઓને લઈ જવા છે, પણ હવે મેળ પડે ત્યારે
હમ.
એના પછી ગયા આપણેે અહીયા હથગઢ
હમ હમ.
સાપુતારા. ત્યાં પ્રોપર્ટી છે, આપડી ત્યાં આપડે સોમ જોડે જ ગયા ત નહી?
હા સોહમ
આપણી ગાડી લેને બીઠ લઈ બીટ લઈને સુુંરતી નથીય બીટ લઈને ગયા હતા આપણે પેલી આ એથી બનતા લગે
ના ઓય તે વીતે હતી ને તો શુરતિ આઈતી
ના ભાઈ હાથગર નથી ગયા એની સાથે
સાપુતારા ગયા તા
સાપુતારા એ અલગ ગયા હોય શું પણ આ હથગડ ગયા ત્યારે નહી
હમ
લગ્ન ન તો થાયને ક્યાંથી આપે ત અઢાર પેભા ગયા ત આપણે સોળ સત્તર માં ત્રણ જગ્યાએ જયા હતા
હમ
બે દિવસ બાકી હતા ક હદગઢ ના ત્યાં જયા હતા આપણે સાપુતારા
હમ
બાકી ઓવર ઓલ ક્લબ મન્દ્ર નું કામકાજ કેવું પડે બધા ડેસ્ટિનેશન હમણાં તો બધી બહ પ્રોપર્ટી વધારે કરી પ્રોપર્ટી બહુ વધારે કાઢી
બરાબર હવે સાંજે તમે બહાર ગયા છો તો શાંતિ શું કરવાનું તમે બહાર ગયા છો તો સાંજે હવે શું બનાવીશું જમવાનું
જોઈએ હવે એ કરી અસાજ હા બઉ ચાલે ચાલે
કારણ કે ઉઊભું રહેવાની શક્તિ નથી
ના ના ઉઊભા રહેવાની જરૂરી નથી ખીર બનાવી દેવાવાની હું બનાવી દશ ખીરચન બરોબર પછી તો દ્વારકા ગયા આપણેે પછી કિંગ્સ વિલે ગયા અમદાવાદ નડિયાદ ગયા આ બધા સારા સરા છે અલ્કેશભાઈને ભાી ની બર્થ ડે પણ આપણે લઈ ગયા હતા ત્યાં આગળ એ બી સારો લાભ અપાઈ શકીએ આપણે ભાઈ ભાવીને બરાબર ને
હમ
ચલો તો સાંજનું વિચારીએે ને તબિયત સાચો જો ને દવાનું કાલે કરવું પડશે
કાે ડોક્ટર બતાએ મનીષ ભાઈન
ઓકે ગુરુદેવ દત્ત
હા ગુરુદેવ દત્ત જય યોગેશ્વર થ